ફાઈનલી લગ ગયા કોલ.
હા ગુજરાતીમાં બોલ.
અચ્છા ગુજરાતી બોલવાનું હોય.
હા
તો તમે ગુજરાતી લેંગ્વેજ ચુઝ કરી છે હા ભલે
બોલ બસ બેઠી તી
જમી લીધું
હા જમી લીધું તે જમી લીધું
હા શું જમ્યો.
સેન્ડવીચ ને તું.
વા વાહ તારા મમ્મી પપ્પાની એનિવર્સરી હે એટલે.
હા એટલે.
પછી તારી બિલ્લી ની બ એક વર્ષ થઈ ગયો.
હા એ એક બિલ્લી ને તો વાગ્યું છે બહુ બધું.
શું થયું.
બિલાડા એ માર્યું છે તો પેટમાં કાણું પડી ગયું છે.
હોસ્પિટલ ગયા તા.
ના હોસ્પિટલ તો નહી ગયા કારણ કે હાથમાંત નહી આવતી અને દુઃખ દુઃખે છે ને તો બો બધું માર્યું છે ને તો અત્યારે તો હળદર લગાવી દીધી છે.
અચ્છા બિચારી
સન્ના તાઈ ને
હા હા.
હા તું શું જમી.
દાલ ઢોકરી
આ હા ભાવે એ તન
ના.
હે એ આઈજ માર ઘરે સેન્ડવિચ ખાવા.
મને બહુ જ વાર છે.
કાલ સંડે છે ને તો લેતી આવાજ
અફસોસ
કોઈ નઈ બીજી વાર બનાઈશ ને તો લેતી આઈશ.
ઘરે બનાવી હિતી.
હા ઘરે બનાવી હિતી.
અચ્છા કેક.
કેક તો નોતા લાયા. આજે મેં આખો દિવસ સુવામાં જ જતો રહ્યો એટલે.
હા, હા, હા.
બોલ.
કઈ નહી તું બોલ કેવો છે વરસાદ.
નથી અત્યારે તો વરસાદ તમારે ત્યાં છે વરસાદ.
અરે હ વરસાદ તો એકદમ હા ઓ એકદમ માઇનર માઇનર હોય ને
હા.
ઈ એવું હોતું.
છાંટા આવે છે એટલે તમારે ત્યાં.
હવ એટલે હવ હમણાં જ ચો બે ચાર ટીપા પડ્યા હવે હાલો ગ આવું પડે ને તો આપડે દોડતા દોડતા કપડાં ખણવા જઈએ ને કપડાં ખણીએ એટલે વરસાદ હાલ્યો જાય.
મેં તને અ જે આઈડિયા આપ્યો છે ને એવું કરજે હવે તું.
સો હું ભૂલી ગઈ.
દોરી વાળો.
હા જો એટલે દોરી બાંધી દીધી પણ ને ને આપણે થાય ને કે બારે સુકાય સરખા સુકાય
હા.
અમારા રૂમ માં તો કઈ છે જ ની એવું.
પણ તું કેચ તું કેચ ને હોલ છે તો ત્યાં કર દે જે
હ ત્યાં પંખો નથી આવ ત્યાં પેલા સુકયા પછી એમ છે કે મસ્ત તો કોરું થઈ ગયું હે. તો બાર સુકાઈ દઉં બાર સુકાયા તેરસ ઉપર ગઈ તો વરસાદ આવ્યો. વળી દોડી દોડીને કપડા લેવા આવી પછી વળી કપડા સુકવા આવી.
સારું તારુ શરીરઋતરી જશે પાછું
અરે એમ ઉતરતું હોય તો ક્યાર નુ ઉતરી ગયું
કઈ જાડી છું રવે તું
હા તું તો બોલ જ નહી
બોલ બોલ શું કરે સ્મૃતિ
સુનિતા ફઈ જોડે રયાણ
એ બી ફોન ટટેસ્ક કરે છે.
ના વાતો લાઈવ વાતો કરેલી
અચ્છા પહેલી
હા
મજા આઈએ ને વિઝિટમાં આજે
ઈ બીકમ વાળી ઓલી તો વાર ગી આવી સાડા ચાર વાગે આવી ચોકલેટ ના મળીએને
કેમ
ના દીદી
આવું થોડી ચાલે
હા
હ
હ એને એક તને કોને સજેસ્ટ કરું મુવી
હા કર
જો એક ટાઇટન વાળી સિરીઝ જો જે ટાઇટન વોચ વાળી ને કેને તે જોઈ લીધી
તે તે
હા મેં જોઈ લીધી
અચ્છા ક્યારે જોઈ
કાલે
અચ્છા કેવી છે
સરસ છે અમે ને ટાાઈટન વોચ આખું કેમ સ્ટાર્ટ થયો અને કેમ બધા કોણ વ્યક્તિ હતા અને બિઝનેસ રિલેટેડ બહુ જ સારી એ
નેટફ્લિકસ પર છે
એમક્સ પ્લેર
એમ એક્સ ફ્રી છે છે
હા હા
ઓકે જોઈ લઈશ ચલ ને
અને એક એને ડેવલપર ને હેકર ની એક સિરીઝ નામ ને પી તે એ નામ તો મ નથી દ આડ દો પણ એ બી સરસ છે આ જા જોવાનું હોય મને વિચારે જી હોટસ્ટાર પરે
તું મને લખીને મોકલી દેજને તું જે જે જોવું હો
ઓ મારે ત લિસ્ટમાંંદ મૂકી દઈશ
હા તો હું બી ફ્રી બેઠા બેઠા જોઈ દઉં
મે આજે લોકઅપ લોકઅપ નો એપિસોડ આવશે આજે
આ આવી ગયો હશે આઠ વાગે આઈ જાય છે ને
હા હા હા હું તો નેટ મિરર પર જાઉ
ના હું નેટફ્લિક્સ પર જોઉ છું પણ મને આજે ટાઈમ ના મળે જોવાનો ફોન કરવા બાના ઘરે ગઈ હતી પછી આઈ જમવા બેઠી વાસણ ઘસ્યાને તારો ફોન આવ્યો.
અચ્છા એ હું એ નેટ મિરર પર જોઈશ મેં કીધું નેટફ્લિક્સ તો છે ની પણ નેટમીરર પર યુટ્યુબ પર બી આવી જાયરુ.
એવું છે?
હા
મન નહીં ખબર.
મેં જોયું વાજ ને કા હમણાં બધા એપિસોડ લગભગ હું યુટ્યુબ પર જ જોઉંરી. આ એને રાતના મને હેને નેટ નથી આવતું સરખું તે નેટ મિરર પર થોડુંક હે ને. આમ ગોલ ગોલ ચકેડા ફરે.
હા
એટલે એમ થાય કે ને યુટ્યુબ પર આવેરુ નેટ.
હા અરે નહી આ તો મેં પ્રીમિયમ લીધું છે તો વાપરવું તો પડશે જ ને મહિના સુધી એટલે.
હા હા પૂરું વાપરી નાખજે.
હા એટલે સારું ને સિરીઝ આઈ કે નહી તો મેં તો જોવ તજ નહી.
જોઈ લેવાય બધી જેટલું હોય ને
હા
જે મજા આવે ને એ જોઈ લેવાય. જ્યાં ગમે ના ગમે દોડાવી દોડાવીને
એવું
હહ
પછી કેટલા વાગના ગઈતી ઘરે?
ક્યારે?
કોલેજથી
આજે? અ એક એક ખણ વાગે. અજે?
હહ કેન્ટીનમાં બેઠીતી હું બે વાગે ગઈ હું ઘરે ત્રણ વાગે આઈ.
અરે એમાં શું અમે હે ને સ્મૃતિની વેટ કરતા તા ને વરસાદ પડતો તો આજે તો.
હા બહુ વરસાદ હતો અમે નીકળ્યા ન અલી આજે મારે કેવું થયું કે હું બસથી નીચે ઉતરીને તો તમારું ઈયરબડ્સ પડી ગયું ને તો ઈયરબડ્સ તૂટી ગયું બોલ એની બોડી જ નીકળી ગઈ.
હવે?
સર્કિટ દેખાય છે ઈયરબડ્સની
હું તો કરાવુ તો તો મારા ઉડી જાય મારા બી એમ જ હતા મેં ને ટ્વેલ્થ પછી લીધાતા. પછી રોજ પડતા રોજ સુવા ટાઈમે હે ને બેડમાંથી હાથ લાગીને નીચે પડી જતા તો ખરાબ થઈ ગયા. તો એક એક દોઢ વરસ પડ્યા રહી ગયા પછી હવે ઈજ વાપરુંરી.
એ તો એમ જ ને મારા એક બહુ મસ્ત હતા પણ એ બસમાં પડી ગયા.
હહ અ
બહુ મસ્ત હતા એબ એબ ઈયરબડ્સ તો
આય મારા સરસ છે પણ થોડાક મસ્તી કરે પણ હાલે. આ તો ઘરેથી કરાઈ આવી હહ અ બીજા ત ઈયા આવીને ક્યાં ગયા નથી હસ્તી તરત ઓય એમ કેરી કે સ્મૃતિને કે ઓછું બોલ હવે. ના હું માર હું એ તાર ભેગી વાત કરવા આમ ટોપિક ગોતું ન
હા ગોતી લે. શું કર્યું ઘરે જઈને?
હોસ્ટેલ જઈને ફોન જોયો, એક મુવી જોઈ આજે કોકટેલ.
કેવું છે?
ઠીક ઠીક. હાચે જોઈ મુવી હમણાં કોલે કોકટેલ ટુ હતી આપડે થિયેટરમાં જોવા વન જોઈ.
અચ્છા.
ને સુઈ ગઈ ઉઠી ને કપડાનું જ કરવું રહી ઉઠ્યું તો ત તહીથી.
હ.
મને ઈ એ ઓછું મને મોબાઈલ જ જોવું. વા ઘણી ખુરશી હે.
તો કુર્સી પર લટકા દેને થોડા-થોડા કપડા.
હ તે એમજ કરું પછી કોક કપડા ખુરશી પલટકાવી દઉં સુટકેસ ઉપર લટકાઈ દઉ કબાટ ખોલી ને કબાટ ઉપર લટકાઈ દઉ બ
હા.
કેટલી મિનિટ.
હમહ. બસ થોડી કજ વાર.
અ સવા આઠ પ હજી તો પોચ ફોન કરવા આજ. એ તો થાય એટલા કરી લેવાનું હવે હ. આપડે જો બીજા મારે તો પાંચ જ થયા હે.
ત્રીસ માંથી પાંચ જ.
હા હા હા.
મારા આજે થઈ ગયા ત્રીસ.
હમણાં થઈ હસે ને ત્રીસ.
મારા થઇ ગયા.
વાહ.
આજે જ કર્યા.
તું શું વાત કર.
હું તો કોઈ એવુ એક સ્પેસિફિક ટોપિક લઈ લેવ એના પર
આ જોને. હવેને ફરી હું
તો દસ મિનિટ નીકળી જાય કોક બીજા સાથે વાત કરું તો દસ મિનિટ કાઢવી બહુ મુશ્કેલ લાગે મને.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
એટલે કોઈ ટોપિક જ લઈ લઉં.
હ. હવે આપડું આ કટ થશે ને એના પછી તું કોક ટોપિક વિચાર લેજ આપડે એ વાત કરશું.
સારું મેસેજ કરું છું હું તને.
તું જ તુંજ ચાલુ કરજે હાલશે ને ગમે કોણ વાત કરે અ હ.
બોલ.
કાંઈ નહી મને ઊંઘ આવશે એટલે સુું જઈશ. કાલ પર સન્ડે હે ને તો એમ થાય કે લેટ સૂવું ને તો લેટ ઉઠું.
હમ્મ એટલે જ આજે હું બપોરે સુઈ ગઈ પણ પછી ઉઠી ગઈ. બઉ ઊંઘ ના આઈ.
પણ હવળ ભી ઊંઘ આવેલી.
હા.
હું જોવ પાંચ તને કરું પાંચ જીલને કરું. તો મારે પંદર જ થશે બીજા પંદર માટે કેને ગોતવા.
સ્મૃતિ નહી.
. એના ભેગા તો થઈ ગયા પાંચ. એટલે તો પંદર થયા ને પાંચ શ્રુતિ, પાંચ સ્મૃતિ, પાંચ જીલ.
પાંચ માં મમ્મીને કરી લેજે મા મમ્મીને નંબર આપીશ હું તને.
બાવીસ
હા પાંચ માં બેનને કર દેજે પાંચ માં ઓપન કરી દેજે
તો પપ્પાનું બધા સાફું કરીતી તું હા હા
હા એટલે
ઓય મારાતો સ મારા ત્રીસ થઇ ગયા શે આના મમ્મી, આના પપ્પા, આની બેન તું ને જીલ સિક્સ ફાઇવ ઝા થર્ટી, આ જો હુંને ખાલી આ લોકોને એપ ડાઉનલોડ કરાવી દઉં
હા હા પછી ફોન કરીશ તો ચાલશે તું
ફોર્મ કે એની ભરે તો ચાલે
પેલું પ્રોફાાઈલ ટાસ્ક કમ્પ્લીટ કરવો પડશે
ઓહ બાપા
પ્રોફાઇલ ટેસ્ટ કરવો પડશે તોજ ગણાશે ફોન
ઓ ત્રીસકા ટ્રાસક્રિપ્ટ વાળા
ના ટ્રાન્સ્ક્રિપ્ટ વાળા નહી, ખાલી પ્રોફાાઈલ ટાસ્ક આપડે જે કરીએ છે નામ વાળો હા એ કરાઈ દેજે
વાલા કલાલ હવે હા હા ટોપિક યાદ કરજેહો હા બાય
બાય